કેમ છો.
જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
આજે આપણે ત્યોહારનું મહત્ત્વ વિશેષ પર વાત કરીએ.
જરૂરથી અ ખૂબ સુંદર વિષય છે ભારત તો તહેવારોનો દેશ કહેવાય છે.
એકદમ સાચું કિયું તમેં. આપણા દેશમાં વર્ષ ધર્મીય અખિલિત અકી અનેક તહેવાર ઉજવાય છે આ તહેવારને જીવનમાં આનંદ ઉત્સાહ અને એકતા લાવે છે.
સાચી વાત તહેવારો ફક્ત રજા માટે નથી હોતા. પણ તે આપણી સંસ્કૃતિ પરંપરા અને સંસ્કારો સાથે જોડાયેલા હોય છે.
એકદમ સાચું પ્ય્યું તમને કયો તહેવાર વધારે પસંદ છે.
હા મને તો દિવાળી ખૂબ ગમે છે. ઘરની સાફ સફાઈ સજાવટ મીઠાઈ અને પરિવાર સાથે સમય પસાર કરવાની મજા જ અલગ હોય છે.
મને પણ દિવાળી ગમે છે દિવાળી અંધકાર પર પ્રકાશને જીતનું પ્રતિક છે.
બિલકુલ. નવરાત્રિ એ પણ બહુ લોકપ્રિય તહેવાર છે અને ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અને હવે તો આ બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે.
હા સાચું કયું તમે નવરાત્રીમાં માતાજીને આરાધના થાય અને ગરબા રાસ રમ્યા આવે છે
બિલકુલ નવરાત્રી દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય અને આનંદ થી ભરાઈ જાય છે
એકદમ સાચું કહું તમે ઉત્તરાયણ પર ગુજરાતનું ખાસ ત્યવાર છેને. બિલકુલ પતંગ ઉડાાવવાની મસા તેલના લાડુ ખાવાના અને આવાજ આવાજ ક આવાજથી આકાશ કુંજી ઉઠે છે.
બિલકુલ અ કાયપો છેને હા બહુ મજા આવે છે. ઉત્તરાયણના ઉત્તરાયણમાં પણ ઊંધિય ખાવાની તિલચીકી ખાવાની અને મને પણ બહુ જ ગમે છે પતંગ ઉડાવી અને એ પણ એક અનોખો તહેવાર છે. હોળી મને તો હોળી પણ ખૂબ પસંદ છે.
હા હોલી પ્રેમ ભાઈચારા અને ખુશીઓની સંદેશ આપે છે. રક્ષાબંધન ભાઈ બહેનો ન પ્રેમ જોવા મળે છેને.
બિલકુલ હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે. તો રક્ષાબંધન નો તહેવાર પણ ભાઈ બહેનોને પ્રેમની એક અલગ જ જુદી જ જુદો જ તહેવાર છે. ભાઈ બહેન માટે અ રાખડી લઈ જાય. છે ભાઈ ની કલાઈ પર રાખી બાંધે છે, અને અ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, ભાઈની લાંબી ઉંમર અને એના બધા સંઘર્ષો અ અ મટાવવા માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ પણ બહેનની ર કક્ષા કરવાનું અ સંકલ્પ કરે છે, તો ભાઈ બહેન નો રિશ્તા એનો આ તહેવાર પણ બહુ સરસ તહેવાર છે.
એકદમ સાચું કયું અને જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાય છે.
બિલકુલ જન્માષ્ટમી નો તહેવાર મહારાષ્ટ્રમાં બહુ જ ઉત્સવથી ઉજવામાં આવે છે. માટલી ફોડવાની કોમ્પિટિશન અને જુદા જુદા પ્રકારથી અ ત્યા ટીમ બનાવીને આ કોમ્પિટિશન કરે છે તો એ જમ જન્માષ્ટમી એ પણ મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ આ બે તહેવાર જન્મા મહારાષ્ટ્રમાં બહુ જ સારી રીતે ઉજવાય છે.
એકદમ સાચું કયું તમે અને ઈદ ક્રિસમ ક્રિસમસ ગુરુ પર્વ અને મહાવીર જયંતિ જેવા તહેવાર પણ આપણા દેશની વિવિધતાઓ પરિચય કરવામાં આવે છે.
બિલકુલ સાચી વાત કહો છો, તમે અલગ અલગ ધર્મના લોકોનો. લોકો પોતાના તહેવારો ઉજમે છે. પણ આનંદમાં બધા સહભાગી બને છે. એટલે આજ તો વિવિધતામાં એકતાનું પ્રતીિક છે.
એકદમ સાચું કું આંતરરાષ્ટ્રીય એકતા અને સામાજિક સત સતા સતાપના મજબૂત બને છે. ત્ય હર પરિવારે એક સાથેથે લગાવવાનું કામ કરે છે.
બિલકુલ રોજિંદા જીવનમાં બધા વ્યસ્ત હોય છે. પણ તહેવારોના અવસર પર પરિવારના બધા સદ સદસ્યો એક સાથે એકત્ર થાય છે. ત્યારે જ તો ત્યહાર ઉજવવાનો સાચો આનંદ મળે છે.
એકદમ સાચું કી તમે બેન. એને અ સમયે એન્ય એને સમય પે પ્રેમ સ્નેહ અને અપનાપન વધારે મજબૂત બને છે. બાલકો માટે પણ ત્યહાર જ્ઞાન અને આનંદ બરસો સ્ત્રોત છે.
બિલકુલ, હા તેમને આપણી સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક મૂલ્યોનું પરિચય મલે છે.
હા, બિલકુલ. ત્યહારના અર્થવ્યવસ્થા માતે પણ લાભદાયક છે.
બિલકુલ. કેવી રીતે?
હા, બાજારમાં ખરીદારી બધે છે. મીઠાઈ, કપડા, સજાવટ અને અન્ય વસ્તુઓ માંગી વધે છે. માંગ વધે છે. હા આથી વપ યાથી વ્યાપારી, કારીગર અને નાના વ્યવસાય લાભ થાય છે.
બિલકુલ, તેહવારો આપણને દાન સેવા અને પરોપકાર નો સંદેશ આપે છે. આવા સમય પર આપણને ત્યોહારની ઉજવણીમાં અ અ દાન કરવો જોઈએ, સેવા કરવી જોઈએ. અને પરોપકાર કરવો જોઈએ. જે જેમને ગરીબોને ભોજ જે વસ્તુઓની જરૂર હોય એ વસ્તુઓ આપવી જોઈએ. ઘણા લોકો ત્યોહારના અવસર પર ગરીબોને ભોજન કરાવે છે. કપડા આપે છે અને આવશ્યક વસ્તુઓનું દાન આપે છે. એનાથી બીજાનો પણ ત્યોહાર સારો નીકળે છે અને એ એનો આપણને પુણ્ય મલે છે.
એકદમ સાચું ક્યું અને પર્યાવરણ મિત્ર ત્યોહાર ઉજવાની જરૂરત પણ છે. ઓછા ફટાકા, પ્લાસ્ટિકનો ત્યાગ અને પ્રાક તિક સજાવ તો ઉપયોગ કરવા જોઈએ.
બિલકુલ આથી પર્યાવરણનું રક્ષણ પણ થઈ શકે છે. અને આનંદ પણ જળવાઈ રહે છે.
એકદમ સાચું ક્યો. તો હારુ જીવનની મિસ નિસ્ત્તા દૂર કરીને વ ઉત્સાહ બવે છે. અને આપણો જીવન મૂલ્યો, સંસ્કારો અને સંબોધની યાદ અ પા યાદ અપાવે છે.
બિલકુલ, ત્યોહારો જીવનમાં આપણે રંગ પૂરે છે. એકદમ સાચી વાત કરી કે ત્યોહારો છે એ આપણા જીવન થી નિરસતા દૂર કરે છે. આપણા જીવનમાં મનો મનોરંજન નો એક સાધન છે જ્યારે પેહલાના જમાનામાં મનોરંજન નો સાધનો નો અભાવ હતો ત્યારે ત્યોહારો એ જ મનોરંજન નો સાધન બનતા હતા. તમે જોયું હશે કે પેહલાના સમયમાં અને હમણાંના સમયમાં ત્યોહાર ઉજવણીમાં દિવસ રાત ન અંતર છે. પેલા લોકો વધારે સમય ફાળવીને અને અ ત્યોહારો ઉજવતા હતા હવે બધા લોકો પાસે સમયની અછત છે કારણ કે કેટલા બધા સંસાધનો આવી ગયા છે જેનો ઉપયોગ કરીને આપણે આપણો સમય એમાં અ ગુઝારી નાખીએ છીએ એટલે ત્યોહારોમાં અ હવે પેહલા જેટલું સમય નથી ફાળવતા લોકો. પેલા લોકો હાતે જાતે અ હાથ થી કેટલી બધા નાસ્તાઓ બનાવતા હતા. દિવાળી આવતી એટલે પંદર દિવસ પહેલાથી અલગ અલગ પ્રકારની વાનગીઓ નાસ તાઓ બનાવતા હતા અને રંગોલીઓ બનાવતા હતા આ બધી જ સમય માંગે છે. અને હવે સમય બદલી બદલાઈ ગયો છે, આ બ આ હવે આ બધી વસ્તુઓ નુ વિકલ્પ અ શોર્ટમાં આવી ગયું છે, હવે તૈયા રંગોળઓ મલી રઈ જાય છે, નાસ્તા પણ બહારથી મલી રહે છે, એટલે તયોહાર પહેલા જેવા અ નથી ઉજવતા હવે સમયે જેમ જેમ પરિવર્તન થઈ રહ્યું છે. એવી રીતે લોકો પણ એમનો તહેવાર ઉજવવાનો તરીકો પણ બદલાઈ રહ્યો છે.
એકદમ સાચું કહું તમે એક વાત ખાસ છે, કે તહેવાાર જીવનમાં નવી ઊર્જા અને નવી આશા લાવે છે, આ વર્ષ પર કામકાજ અને વ્યસ્ત જીવન પાછી ત્યહારો મને તાજગી આપે છે, અને પહેલા જમા તહારની તૈયારી કઈ દિવસ પહેલાથી શુરુ થતી અને ઘરની સફાઈ રંગોળી સજાવટ અને વિશેષ વાન વાનગીઓ બનાવાટી મજા અલગી જ રીતે આજ પણ ગામડાઓ મે ત્યવહાર ખૂબ ઉત્સાહિત ઉત્સા ઉ ઉપાસ કે કરે છે, ગામમાં લોક મલ્લી કાર્યક્રમ આયોજિત કરે છે, તેથી એકતા એને ભાઈચારો વધે છે.
બિલકુલ ચલો આ વિશે નો અંત કરતા હું એટલું જ કહી છે, કહીશ કે તહેવાારો આપણી સંસ્કૃતિ નો ગૌરવ છે. એટલે આપણે સંબંધોની મીઠાસ અને જીવનની ખુશીઓ નુ સુંદર ઉત્સવ છે. પ્રેમથી ઉજવો અને મિલન થી ઉજવો અને પર્યાવરણની સંભાળ સાથે પ્રત્યેક તહેવાાર ઉજમો ચાલો તો ફરી મલીશું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ